હેલો, કેમ છો?
હું મજાવા છું તમે કેમ છો?
હા હું પણ મજામાં છું. આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક પર વાત કરીએ પાણી પીવાનું મહત્વ અ તમને શું લાગે છે કે પાણી આપણા જીવનમાં કેટલું મહત્વપૂર્ણ છે?
મારા માટે પાણી વગર જીવનની કલ્પના પણ કરી શકાય નહી. પાણી આપણા માટે સૌથી જરૂરી વસ્તુઓમાંની એક છે શરીરનો મોટો ભાગ પાણીથી બનેલો હોય છે.
હમ સાચું કેમ કે આપડે રોજ જમ્યા વગર થોડા દિવસ રહી શકે પન પાણી વગર ઘણા છો દિવસ સુધી જીવી શકીએ.
હ પાણી આપણા શરીરનું ટેમ્પરેચર કંટ્રોલ કરે છે. ડાયજેશનમાં પણ મદદ કરે છે અને શરીરમાંથી વેસ્ટ મટીરિયલ્સ બહાર કાઢવામાં પણ મદદ કરે છે.
હા ડોક્ટર પણ આપને રોજ પૂરતું પાની પીવાની સલાહ આપે છે.
હં ચોક્કસ. અ સામાન્ય રીતે રોજ બે થી તન લીટર પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે પણ તે વ્યક્તિની ઉંમર વેધર અને ફિઝિકલ એક્ટિવિટી પન પણ આધાર રાખે છે.
હા પણ પાણી ઓછું પીવાથી શું થાય?
જો શરીર ને પૂરતું પાણી ના મળે તો ડિહાઈડ્રેશન થઈ શકે છે. તેના કારણે થકાન માથાનો દુખાવો ચક્કર ઓછું કન્સન્ટ્રેશન અને વિક્નેસ જેવી સમસ્યા થઈ શકે છે.
હા ઉનાળામાં પણ પાણીની જરૂર વધુ પડે છે નઈ.
હા બિલકુલ. ગરમીમાં પસીનો વધુ થાય છે. એટલે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે એટલે વારંવાર પાણી પીવું જોઈએ.
હા સાચું. તમને શું લાગે છે કે કોલ્ડ ડ્રિંકસ કરતા પાણી સારું કે નહી.
હ ચોક્કસ પાણી શરીર માટે સૌથી નેચરલ અને હેલ્ધી ડ્ર્રીંક છે. કોલ્ડ ડ્રિંક્સમાં સુુગર વધુ હોય છે. જયારે પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે.
હા પણ. ઘણા લોકો તરસ લાગે ને ત્યારે સોફ્ટ ડ્રિંકસ પીવે છે શું છે સારું કેહેવાય?
ના તે આદત સારી નથી. તરસ લાગે ત્યારે સૌથી પહેલા પાણી જ પીવું જોઈએ.
હા ને સ્વચ્છ પાણી પીવું કેટલું જરૂરી છે તે સમજાવો.
ખુબ જ જરૂરી અશુદ્ધ પાણીથી ટાઈફોઇડ કોલેરા ડાયરિયા અને બીજા વોટર બોનને ડીસીઝ થઈ શકે છે.
હા એટલે ફિલ્ટર્ડ અથવા ઉકાળેલું પાણી પીવું જોઈએ ને
હમ બિલકુલ. સ્વચ્છ પાણી આપડા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે.
હા પાણીનો ઉપયોગ માત્ર પીવા માટે જ નથી થતો ને.
હા રસોઈ સફાઈ ખેતી ઉદ્યોગો, અને રોજિંદા જીવનમાં ઘણા કામો માટે. તે પાણીની જરૂર પડે છે.
એટલે પાણીનું મહત્વ ઘણું વધારે છે એમને?
હમ, ચોક્કસ. એટલે આપણે પાણીનો બગાડ પણ ન કરવો જોઈએ.
હા હા પણ ઘણા લોકો નળ ખુલ્લો મૂકી દે છે ને ઘણું પાણી વેસ્ટ થઈ જાય છે.
બિલકુલ દરેક ટીપાનું પાણી કિંમતી છે.
હા, સ્ટુડન્ટસ માટે પાણી પીવું કેટલું જરૂરી છે?
પાણી પીવાથી બોડી ફ્રેશ રહે છે, અને કોન્સન્ટ્રેશન વધે છે અને સ્ટડીમાં પણ સારી રીતે ધ્યાન આપી શકાય છે.
હા, આજની આપણે આ ચર્ચાથી મને એટલું તો સમજાયું કે પાણી આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
હમ, હું પણ એજ માનું છુ. પૂરતું અને સ્વચ્છ પાણી પીવું અને પાણી બચાવવુ બંને આપણી જવાબદારી છે.
હા, સાચું કહ્યું. હું જાણવા માંગુ છું કે, પાણી બચાવવું કેમ એટલું બધું જરૂરી છે?
અ મારા માટે પાણી કુદરતની સૌથી કિંમતી ભેટ છે. પૃથ્વી પર ઘણું પાણી છે પણ પીવાલાયક સ્વચ્છ પાણની માત્રા ખુબ ઓછી છે. જો આપણેે આજે પાણીનો બગાડ કરીશું તો આવનારી પેઢીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે.
હા, સાચું કહ્યું. ઘણા વિસ્તારોમાં ઉનાળા ધોરણ પાણીની તંગી જોવા મળે છે.
હા કેટલાક ગામડાઓ અને શહેરોમાં લોકો એટ ઘણા કિલોમીટર સુધી જવું પડે છે. એટલે દરેક ટીપાનું પાણી કિંમતી જ છે.
હા સાચું કહ્યું, પાણી બચાવા માટે સૌથી સરળ ઉપાડ કયો છે?
અ પેલાં તો બિનજરૂરી રીતે નળ ખુલ્લો ના રાખવો. દાંત સાફ કરવા, શેવ કરતા અથવા અ હાથ ધોતા સમયે નળ બંધ રાખવો જોઈએ.
હા આ એક નાની આદત છે પણ રોજ ઘણું પાણી બચાવી શકે છે ને જો બધા પાલન કરે તો ઘણું બધું પાણી બચાવી શકીએ છીએ.
હા સાચું કહ્યું બિલકુલ. આ સિવાય લીકિંગ ટેબ્સ અને પાઈપ્સને તુરંત અ રિપેર કરવું જોઈએ.
હા એ પણ છે. આપણે વરસાદના પાણીને હાર્વેસ્ટ વિશે તમે શું જાણો છો?
અ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે વરસાદનું પાણી ભેગું કરીને પછી ઉપ યોગ કરવો અથવા જમીનના અ ઉતારવું આથી ગ્રાઉન્ડ વોટર લેવલ પણ વધે છે અને પાણીની બચત થાય છે.
હા, સાચું કર્યું. મને તો લાગે છે કે નવા મકાનોમાં પણ આ સિસ્ટમ હોવી જોઈએ.
ચોક્કસ. જો દરેક બિલ્ડિંગમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ હોય તો પાણીની ઘણી ઓછી થઈ શકે.
હા સાચું, વોટર પોલ્યુશન પણ એક મોટી સમસ્યા છે ને.
હા, ફેક્ટરીનું કેમિકલ વેસ્ટ પ્લાસ્ટિક ગટરનું પાણી અને કચરો નાળી અને તાલાબમાં નાખવાતી પાણી પ્રદુષિત થાય છે.
હા, એ પણ છે ને, આવું પ્રદુષિત પાણી માણસો અને પ્રાણીઓ બંને માટે નુકસાનકારક છે.
બિલકુલ. એટલે નાળી અ તાલાબ અને બીજા જલાશયોને સ્વચ્છ રાખવા આપડી જવાબદારી છે.
હા, સાચું કહ્યું તમે. સ્ટુડન્ટ પણ પાણી બચાવવામાં કેવી રીતે યોગદાન આપી શકે છે.
હા. સ્કૂલ માં બિનજરૂરી નળ અને ના ચલાવવા બીજા મિત્રોને જાગૃત. કરવા, અને વોટર કન્ઝર્વેશન વિશે અવેરનેસ ફેલાવવી. નાની ઉંમર થી સારી આદતો પડશે તો, જીવનભર ફાયદો થશે.
હા, સાચુ કહીયુ. ઘરમાં પણ માતા-પિતા ને પાણી બચાવવા માટે યાદ અપાવી શકાય.
હમ, ચોક્કસ. દરેક વ્યક્તિ નો નાનો પ્રયત્ન પણ મોટો બદલાવ લાવી શકે છે.
હમ. તમને શું લાગે છે, પાણી અને સ્વાસ્થ્ય વચ્ચે શું સંબંધ હોય શકે?
અ પૂરતું પાણી પીવાથી ડાયજેશન. સારું રહે છે, બોડી હાડ્રેટ રહે છે, સ્કીિન હેલ્ધી રહે છે, અને કિડની પણ સારી રીતે કામ કરે છે.
હમ, સાચું કહીયુ. એટલે રોજ પૂરતું પાણી પીવું એક સારી આદત છે‌.
હમ, બિલકુલ તરસ લાગે, ત્યાં સુધી રાહ જોઈએ નહીં. દિવસ ધોરણ થોડા-થોડા સમયે પાણી પીવું જોઈએ.
હા, આ વાત મને ખુબ ગમે.
આભાર સ્વસ્થ જીવન માટે પાણી જેટલું જરૂરી છે, એટલું બીજું ઓછું જ છે.
આજની આ ચર્ચાથી મને સમજાયું કે, પાણી નુ એક-એક ટીપુ કિંમતી છે, અને તેનો સમઝદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ આપડે.
હા, સાચું કહ્યું તમે. હું પણ એજ માનું છું. સ્વચ્છ પાણી પીવું, પાણીનું બગાડ ન કરવો, અને વોટર પલ્યુશન રોકવું, આ દરેક નાગરિકની જવાબદારી છે.
આ સાચું કહ્યું તમે, મને એ જણાવો કે તમે પાણી નો બગાડ ના કરવા માટે કેવા પ્રયત્ન કરો સો ઘરે?
આમ હું નળ ટાઈમ પર બંધ કરી દઉ સુ અને બીજ અગર કઈ કામ ના હોય તો પાણી નું નળ ચાલુ રાખતી ને, એવી રીતે હું ટ્રાય કરું છું કે, પાણી નો બગાડ ન થાય.
ઓકે, નેઈ ધારો કે કોઈ આપણેે શાકભાજી લાવીય હોય તો, તેને ધોવા માટે જે આપણે પાણીનો ઉપયોગ કર્યો હોય તે, પાણીનો તમે પછી શું કરો છો? શું ઉપયોગ કરો સો કે ફેંકી દીયો છો?
ના એ પાણી હું અ ચાડમાં કે, પોદામાં ક્યાંય બી નાખી દઉ ઈ રીતે ફાયદાકારક થાય એમ.
ઓકે પાણી તમે ફેંકતા નથી અને વૃક્ષોને આપી દિયો સો જેથી વૃક્ષોનો વિકાસ થાય અને તેના માટે કોઈ બીજા પાણીનો ઉપયોગ ન કરવો પડે ને પાણી બચે.
એ પણ ખુબ સારી ટેવ છે. શું તમને ઘરેથી પણ પાણી બચાવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે?
હા હા જરૂ મારા અ-માતા પિતા પણ મને બ-અ કહે છે કે પાણી બચાવું જોઈએ અને તે અવેરનેસ પણ આપે છે બધાને કે પાણી આપડે બચાવવું જોઈએ.
ઓકે શું તમને નાનપણથી જ આ ટેવો આદતો અ-સુધારવામાં આવી હતી?
હા હું નાનપણથી જ અ-આ સ્-હેબિટ ફોલો કરું છું. અને હું કોકવાર અગર ભૂલી જાવ કે નળ ખુલ્લો રાખી દીધો હોય તો મારા માતા પિતાજી હોય મને સમજાવે કે, આવી રીતે ન કરવું જોઈએ અને કેટલી વાર અગર ના સ મજે તો એ આમ ખીજાય ને પછી એવી રીતે કરીને આદત સુધરી જાય ને હવે કોઈ દી એવી આદત નથી રેય.
હા એ ખુબ જ સારી ટેવ છે ને હવેથી હું પણ રોજ પૂરતું પાણી પીસ ને નળ ખુલ્લો નઈ રાખું અને મારા મિત્રો ને પણ પાની બચાવા માટે પ્રોત્સાહિત કરીશ.
હમ. આ ખૂબ જ સારી વાત છે.
તમારી સાથે આ વિષય પર વાત કરીને મને ખુબ ઘણું નવું શીખવા મળ્યું.
મને પણ ખુદ આન-ખુબ આનંદ આવ્યો. પછી મળશું.
ઓકે સારૂ.
બાય.